હા, કેમ?
મજામાં જોવ શું કરો?
બસ કઈ નઈ, આ જમીને આ પરવાયરા આ અમણાં જ આ વેકેશન ચાલતું હતું એટલે વેકેશનની અંદર બધા થોડા ફરવા ગયેલા હતા એટલે અં હવે આ અમણાં અવે જૂન, જુલાઈ જશે પછી ઑગ ગસ્ટ માં અવે ગણપતિ આવી જશે એટલે ગણપતિની તૈયારીને એવું બધું થોડું વિચાર્યા કરાય છ, બોલો ત્યારે
ચાલે, બસ કંઈ ની. મારે બી આ વખતે વિચાર છે. મારો બાબો આ વર્ષે તો કેતો તો, કે ગણપતિની આપણે ગણપતિ માંડવાના છે, તો મમ્મી થોડું ગણપતિનું ડેકોરેશન ના માટે થોડું કઈક જોતી રેજે એમ, પણ એ પેલ્લા તો મેં કી ધુ આ રક્ષાબંધનને આવું બધું આવશે તો મેં કીધું કે લાવ થોડુંક કઈક સુરત વેકેશન હતું, તો સુરત ગયલી હતી, તો મેં કીધું થોડું કઈ ફેસ્ટિવલ ના માટે ત્યાં એક માર્કેટ છે તો ત્યાં બધી નવી નવી દિવાળીના માટે લાઈટ ને પછી થોડુંક ઘરમાં ડેકોરેશનના માટે થોડી વસ્તુઓ એવુ બધું થોડું જોતી આવી છુ, તો મેં કીધું લાવ ચાલ થોડું આવી તો ગઈ પણ મે કુ કાલથી સ્કૂલ ચાલુ થવાની એટલે થોડું એને બધું સાફ સફાઈ કરી ઘરની, પછી મેં કુ લાવ બધું ગોઠવીએ, બહુ સરસ મળતું તું હં ત્યાં સુરતમાં, આપણે માર્કેટમાં તો બધા તોરણો ને એટલું સરસ મળતું તું ને લાાઈટ બી બો ફાાઈન હતી કે દિવાળીમાં આપણે ધારો કે અ લાાઈટ કે કેન્ડલ ને એવું બધું સળગાવી હોય ને તો ઉપર તોરણ જેવું બી બો ફાઈન હતું, આમ લેન્ટિન જેવા બો સરસ હતા, તો હું થોડા લાવી છું લેન્ટિન, તો મેં કીધું સારું લાગશે, પ્લસ એ એજ પછી ગણપતિમાં બી આપણે જો ડેકોરેશન કરવું હોય ને તો ગણપતિમાં બી એનું સરસ ડેક કોરેશન થઈ જાય વળી નવરાત આવશે પછી તો પછી દિવાળી નવરાત્રામાં ત નવે નવ દિવસ હું તો અગન ઉપવાસ નથી કરતી પણ નવે નવ દિવસ માતાજીની આરતીને આને તેને બધું કરું એટલે થોડુંક સંંગાળેલું રાખું જે અમારું મંદિરને બધું એટલે એના માટે થોડું વસ્તુ લઈ આવી શું કરો તમે બીજું.
હા બસ હા એવું. અમારે પણ અમે પણ અમે બોમ્બે ગયેલા હતા તો થોડુંક ઘરની બધી વસ્તુઓ નાની નાની વસ્તુઓ પછી આ તોરણ એું બધાં આવ્યા એટલે ત્યાં પણ આવી રીતના નાના માર્કેટ છે. ત્યાં માર્કેટની અંદર બધી વસ્તુઓ મળ્યા કરે અને હવે આ તહેવારો ચાલુ થઈ જવાના રક્ષાબંધન આવી જશે પછી ગણપતિ આવી જશે એટલે એક પછી એક તહેવાર ચાલુ થઈ જશે એટલે આપણને ટાઈમ જ નહી મળે કે કઈ શોપ ંગ કરવા પણ ક્યારેય જોઈએ એટલે આ થોડું થોડું લઈ આવ્યા એટલે આપણને ટાઈમ બચી જાય અને રક્ષાબંધન આ ઇન્ડિપેન્ડન્સ ડે જાય એટલે પછી રક્ષાબંધન તરત આવી જાય રક્ષાબંધન ની અંદર હવે ભાઈ લોકો ઘરે આવે એટલે એ બધામાં આખો દિવસ આપણો નીકળી જાય આપડે પણ જે છે આપડા ભાઈને રાખડી બાંધવા જઈએ એ અને આ રીતે એકબીજાની ઘરે જઈએ એટલે આખો દિવસ નીકળી જાય અને દૂર દૂર થી હવે આપણે દૂર ભ રતા હોય એટલા ત્યાં જવાનું એમ કરી ને આપડા એક બે દિવસ તેમ એ જ નીકળી જાય આપડા એટલે એ જાય નહ એટલે આપડા ગણપતિ આવી જાય અને ગણપતિ ની અંદર અમારે પણ બિલ્ડિંગની અંદર ગણપતિ લાવે એટલે પૂજા કરવાની પછી એમને બે ટાઈમ ભૂક ચડવાનું એટલે જમવાનું બનાવવાનું એવું બધું કરવું પડે પછી સવાર સાંજ આરતી કરવી પડે એટલે આરતીમાં જવું પડે આ રીતે એ અમર જાય છે મ તો ત્યાં જોવ એટલે ત્યાં પપ્પા લોકો જે છે તો અઢી દિવસ ના લ આવેે ગણપતિ તો એ લોકો પણ આવી રીતના પૂજા કરે પછી ભોગ ચડાવે પછી પેલા પછી આવી રીતના સત્યનારાયણ ની કથા હોય છે એ કથા કરાવે. એ રીતે આપણેે જોઈએ તો ગણપતિ બાપા ની પૂજા કરાવે તો એ લોકોને અ પછી એ લોકો વિસર્જન કરે એ રીતે ગણપતિ બાપા નું આગમન કરે અને હવે તો બધી જ જગ્યાએ સોસાયટી અ લોકો ગણપતિ લાવે અને ઠેર ઠેર લોકો હવે મરાઠી મહારાષ્ટ્રમાં જોઈએ તો ઠેર ઠેર બધાની જ ઘરે ગણપતિ લાવે છે અને ગણપતિ નો તહેવાર તો લોકો એટલી ધામધૂમ થી ઉજવે કે વાત જ નહી પૂછો અને આપડે મહારાષ્ટ્ર ની અંદર જીએ તો બધી જ જગ્યાએ આપણને સોસાયટી સોસાયટીની અંદર ગણપતિ દેખાય આપણને અને એક થી એક ગણપતિ જોઈએ તો આકર્ષિત દેખાય આપણને જોવાનું આપણને મનથી આ કરે શું કેવું તમારે.
સાચી વાત છે તમે કીધી તમ ગણપતિ તો હવે એક ગણપતિ નો તહેવાર પહેલાના જમાનામાં તો ખાલી મંડપ પર જ આપણેે એમ કીધતા ત કે ગલી ના છેડે એક મંડપ પતો ને એમાં ગણપતિ બેસાડતા. એટલે ભાગ્યે જ બે ચાર મુલ્લામાં ગણપતિ પણ હવે તો ઘર ઘર ગણપતિ થઈ ગયા છે એમ લોકો એક દિવસ ના માંડે દોઢ દિવસ ના માંડે ત્રણ દિવસ ના માંડ પાંચ દિવસ ક એમ કરતા કરતા આખું આખું ગામ ગણપતિ માંડવા લાગ્યું છે હવે તો અહીં જ નહી બીજે બધે જ શહેરમાં મોટા મોટા શહેરોમાં પણ હવે તો એટલો ટ્રેન્ડ વધી ગયો છે ગણપતિનો કે ન પૂછવા વા તેમ કે તમે કતા મહારાષ્ટ્રમાં તો એને ચાર એ પાંચ છ દિવસથી તો સરકાર જાહેર રજા એ કરી દે કે ભાઈ આનંદ ચૌદસ છે કે પાંચમા દિવસે જે ઉઠા હોય તે ગણપતિ છે તે પાંચમ ના દિવસે એટલે રજા જ આપી દે એમ સ્કૂલ કોલેજસમાં કે ભ રજા એમ એટલો મોટો ને ધમધૂમથી તહેવાર મનાવે છે એમ ના ગણપતિની હવે લોકોને આસ્થા બી એટલી વધી ગઈ છે ગણપતિ પર કે પછી આ તહેવાર એકદમ મોટો ગણાય એકદમ જ એમ આપણે દિવાળી કેવી કરીએ તેવી જ રીતે આ ગણપતિ નો તહેવાર મોટો આવે છે ને એના જ પછી તરત જન્માષ્ટમી ન ઉર ત્યાં તો મારા પપ્પા મમ્મી ત્યાં તો આ બે તહેવાર એટલા ધૂમધામ થી ઉજવાય ને કારણકે મારા પપ્પાનો જે શાકભાજી માર્કેટમાં જે એમનું આ મંડપ હતું ને એ આખું બલ્લો જમ પેલા જૂના બધા આજુબાજુ પડોશીથી ચાલતો હોય એટલે હવે તો એ બધો મારો ભાઈ જ કારભાર સાચવી લીધો એટલે આજે વર્ષો જૂનું મંડળ એમ કે તો ચાલે ને જન્માષ્ટમી બી એટલ જ ધૂમધામ થી મનાવે પહેલા કોઈ કરતું નહ હતું અમારા રા એટલે મુલ્લામાં મારા ભાઈ અને મારા પપ્પા સિવાય હવે ઠેર ઠેર મુલ્્ય આ જન્માષ્ટમી મટકી ફોડવાનું છે કે કૃષ્ણ જન્મ છે કે બધું જ એટલું સરસ કરવા લાગ્યા છે હવે બધે જ કે આપણાને તો આ જે ઓગસ્ટ નો મહિનો છે. એ ઓગસ્ટ નો મહિનો તો આખો તહેવારો થી રંગાય લો કે આપણા ને રાહ જોઈએ આખું વર્ષ કે ઓગસ્ટ આવે ને એક પછી એક તહેવારો ચાલુ જ ર એમ ને ખરી ખરેખખર આપણાને એમ થાય કે આપણા તહેવારો તો ગુજરાતી હિન્દુ લોકો ના જ તહેવારો કે જે આટલા રંગે ચંગેથી આપણે એ લોકોને આપણે મનાવીએ જન્માષ્ટમી જાય એટલે તો પાછા આપણે તમે કધ અ નોર્તા આવી જાય એટલે નોરતાની નવ નવ દુર્ગાની નવ દિવસની નોરતા એટલે તો બહુ સરસ એમ આમ નોરતા ના ગરબા તો માતાજી ગરબા તો આપડાને આમ ગમ્યા જેવું કરે એમને બધે નોરતા ચાલતા હોય ગરબા ની રમઝટ પ શેરી ગરબાની તો એટલી સરસ કોમ્પિટિશન થાય છે અમારા અ્યાં નીચે કે શેરી ગરબા હોય તો શેરી બધે ઠેર ઠેર શેરી ગરબાની કોમ્પિટિશન હોય છે એટલે એ પણ સરસ રીતે થાય ને પછી આવે દિવાળી એટલે એટલે જે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નો મહિનો જે ત્રણ ચાર મહિના તો એટલા સરસ થતા રે કે ગમ્યા કરે પણ પછી થોડો કંટાળો આવે. દિવાળી પછી તો હોળી આવતી આવતા તો બહુ વાર લાગે માર્ચ મહિનો આવી જાય ત્યારે હોળી આવે એટલે હોળી આવે થોડો તહેવાર શું ચાલે બીજું કે મારે હમણાં આ અધિક મહિનો ચાલે છે એટલે અત્યારે તો પાછો એવું નહ કે, બધા અધિક માં રંગાયેલા છે, કે બધા નદી એ નવા જાય શ્રાવણ મહિના આમાં જેવી રીતે શ્રાવણ મહિનો કરે એમાં ત્રણ વર્ષે અધિક મહિનો આવે એટલે, આ મહિનો પણ એકદમ પુણ્ય મહિનો છે એમ, એટલે આ પણ અ મંદિરે જવાનું કાઠાાગોર ની પૂજા કરવાની, શ્રીમદ ભગવત કથા વાંચવાની, ને એ રીતે આખો દિવસ બધા લોકો પ્રસાર કરે એમ, એટલે હું પણ અધિક મહિનો કરું છું. એટલે એક ટાણું કરીને કરી લઉ એમ, ચાલી જાય હવે. ને થોડું આ ભગવાન ન ભક્તિભાવ નું ભજન કીર્તન કરીએ મંદિરે જઈએ દેવદર્શન કરીએ, એમાં આખો દિવસ ટાઈમ પસાર થઈ જાય છે. બીજું તો શું હવે આ હમ.
હમ તમારી વાત તો બરાબર જ. તમારે પણ એવું હા માસ હતી તમારી ઘરે પણ એવું અરી બેહેન ત્યાં પૂજા હતી અધિક માસમાં એ લોકો પણ દર વખતે આવી રીતના અધિક માસની અંદર, પૂજા કરાવે છે, અને એ લોકો બહ માને પહેલાથી જ આખો અિક માસ એકટાણું કરીને, અ એ લોકો પણ આવી રીતે કાઢે, અ અને આવી રીતના નદી ના આવવાને એમ જાય, અને અધિક માસમાં હવે બધી જગ્યાએ આવી રીતના ભગવદ્ ગીતાને એવું બધું બી, ચાલે આવી રીતના કથા ને એવું બધું બી હોય. અને આ તહેવાર તો અમા અહંયા જન્માષ્ટમી જોઈએ તો જન્માષ્ટમી અમારા મંદિર માં થાય છે, તો એટલા ધમધૂમથી થાય કે રાતના કૃષ્ણ જન્મ કરે, પછી અ ખુબ મંદિર ભરાય જાય ભજન કીર્તન કરે. હ. અને પછી બીજે દિવસે મટકી ફોડે આ રીતે ધામધૂમથી તહેવાર ઉજવે છે જન્માષ્ટમી પણ અને કૃષ્ણ જન્મનોો જન્મ કરે રાતના એક સાડા બાર એક વાગે તો આખું મંદિર ભરાઈ જાયને લોકો. ભજન કીર્તન કરે, અને પછી બીજા દિવસે, આવી રીતના નાના છોકરાઓની મટકી ફોડે, પછી બાર જોઈએ તો મોટા છોકરાઓની મટકી. કે ફોડે, વદના બીજા દિવસે મટકી ફોડ નો કાર્યક્રમ હોય અને જન્માષ્ટમી જાય પછી નવરાત્ર્રી નવરાત્ર્રી તો નવે નવ દિવસ અમારા અહીં બિલ્ડીંગમાં ગરબા થાય તો અમે લોકો રોજ ગરબા ગાવા જઈએ અને અ ગરબા ગાવા મારા છોકરાઓને પણ બહુ મજા આવે. ગરબા ગાવા જવાનું અને હવે તો બધી ઠેર ઠેર જગ્યાએ જોઈએ તો મોટા મોટા હોલ ની અંદર પણ હવે તો આ ગરબા હોય છે કોમ્પિટિશન પણ હોય છે એટલે બધા છોકરાઓ ત્યાં જ ગરબા રમવા જાય છે અને ના પે ઓર્કેસ્ટ્રા હોય એટલે ગરબા રમવાની પણ મજા આવે શું કેવું?
સાચી વાત છે ચાલો ત્યારે આવજો.